નમસ્તે
નમસ્તે
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં તો આજે આપણે પાણી બચાવો વિષય પર વાત કરીશું
હા જરૂર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે માણસ પ્રાણી, પક્ષી અને વૃક્ષો દરેક જીવ માટે પાણી ખૂબ જરૂરી છે. તેથી જ કહેવાય છે જળ છે તો જીવન છે
સાચી વાત છે આપણે દરરોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણી વાર તેનો બગાડ પણ કરીએ છીએ
હા અને આજ સૌથી મોટી ચિંતાની વાત છે. પાણી આપણને સરળતાથી છે એટલે આપણે તેનું મૂલ્ય સમજતા નથી. પરંતુ આજે દુનિયાના ઘણા વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે પણ કલાકો સુધી જ રાહ જોવે છે જો આપણે આજે પાણી બચાવીશું નહીં તો ભવિષ્યમાં પાણીની ગંભીર અછત નો સામનો કરવો પડી શકે છે.
આપણા જીવનમાં પાણી નું સૌથી મોટું મહત્વ શું છે?
પાણી વગર કોઈ જીવિત રહી શકતું નથી પીવા, રસોઈ કરવા, સ્નાન કરવા, ખેતી, ઉદ્યોગો અને વીજળીના ઉત્પાદનમાં પણ પાણીનો ઉપયોગ થાય છે આપણા શરીરનો મોટો ભાગ પણ પાણીથી બનેલો છે. તેથી પાણી જીવનનો આધાર છે.
મે ઘણી વખત જોયું છે કે લોકો નળ ખુલ્લો રાખીને ચાલ્યા જાય છે. આ ખરેખર ખોટી આદત છે.
બિલકુલ, એક ટીપ્પુ પાણી પણ ખૂબ કિંમતી છે. જો હજારો લોકો થોડું થોડું પાણી બગાડે તો લાખો લીટર પાણી નુ વયો વ્યય થઈ જાય છે. તેથી કામ પૂરું થયા પછી તરત જ નળ બંધ કરવાની ટેવ પાડવી જોઈએ જો એક દિવસ આપડા ઘરે પાણી નો આવે ત્યારે આપણને સમજાય કે ટીપ્પા ટીપ્પા પાણીનું શું મહત્વ હોય છે.
હા સાચી વાત વરસાદની પાણી પણ બચાવી શકાય ને.
હા જરૂર કેમ નહી વરસાદનું પાણી સંગ્રહ કરવાથી સંગ્રહ કરવાની પદ્ધતિને આ વર્ષાચોળ સંચય કહેવામાં આવે છે. આ પ્રા પાણીનો ઉપયોગ ખેતી, બગીચા અને ભૂગર્ભ જળનું સ્થળ વધારવા માટે થઈ શકે છે. આજે ઘણા ઘરો અને શાળાઓમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
ખેડૂતો માટે તો પાણીનું મહત્વ સૌથી વધુ હશે.
હા ખેતી સંપૂર્ણપણે પાણી પર આધાર છે. જો પૂરતું પાણી ન મળે તો પાક સુકાઈ જાય. અને ખેડૂતોને નુકસાન થાય તેથી પાણી બચાવવું એટલે ખેડૂતોને મદદ કરવી અને દેશને અન્ન સુરક્ષા જાળવવી
હા. એટલે પાણી બચાવું માત્ર પોતાની જરૂરિયાત માટે નથી પરંતુ સમગ્ર સમાજ માટે જરૂરી છે.
એકદમ સાચું પાણી બચાવવાથી આવનારી પેઢીને પણ પૂરતું પાણી મળી રહે છે. મળી રહશે. કુદરતી સંસાધન નુ સમજદારીથી ઉપયોગ કરવું એ દરેક નાગરિકને જવાબદારી છે.
હા જરૂર આપણે ઘરે પાણી કેવી રીતે બચાવી શકીએ.
દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખો જરૂરી હોય તેટલું જ પાણી વાપરવું. લીક થતા નળ તરત સુધારવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જેવી નાની નાની ટેવો અપનાવી શકાય. આ નાના પ્રયાસો ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે.
સાચી વાત આજે વાતચીતની શરૂઆત થી શરૂઆતથી જ સમજાવી ગયું કે પાણીનો દરેક ટીપો અમૂલ્ય છે.
હા તો ચાલો આપણેે સૌ આજથી સંકલ્પ કરીએ પાણીનો બગાડ નહી કરીએ દરેક ટીપાનો મૂલ્ય સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરીશું.
ઘણી વાર આપને વિચારીએ છે કે મારા એકલા પાણી બચાવવાથી શું ફરક પડશે. પણ ખરેખર દરેક વ્યક્તિનો ફાળો મહત્વનો હોય છે. ખરું ને
હા એકદમ સાચું કોઈ પણ મોટું પરિવર્તન એક નાનકડા પગલા થી જ શરૂ થાય છે. જો દરેક વ્યક્તિ દરરોજ થોડું પાણી બચાવે તો લાખો લીટર પાણી બચાવી શકાય. તેથી હું શું કરી શકું એવું વિચારવાને બદલે હું આજથી શું કરીશ એવો વિચાર કરવો જોઈએ.
હા સાચી વાત મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે ભવિષ્યમાં પાણી માટે પણ લોકો વચ્ચે ઝઘડા થઈ શકે છે. આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું.
હા જો આપણેે પાણી નો બગાડ ચાલુ રાખીશું. તો એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે વસ્તી વધતી રહી છે. વરસાદનું પ્રમાણ પણ ઘણી જગ્યાએ અનિયમિત થઈ રહ્યું છે. અને ભૂગર્ભજનનું સ્તર ઘટી રહ્યું છે તેથી પાણીનો સમજદારીથી ઉપયોગ કરવો સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
એટલે વરસાદ પડે ત્યારે ખુશી તો થાય જ પણ સાથે એ વિચાર પણ કરવો જોઈએ કે આ પાને કેવી રીતે સાચવી શકાય.
બિલકુલ વરસાદ નું પાણી સીધું વહી જવા દેવાને બદલે તેનો સંગ્રહ કરવો જોઈએ. આ પાણી જમીનમાં ઉતારવાથી ભૂગર્ભ જળનું સ્તર વધે છે. અને ભવિષ્યમાં પાણીની તંગી ઓછી થઈ શકે છે. ઘણા ગામો અને શહેરોમાં આ પદ્ધતિ ન સફળ પણ થઈ ગઈ છે.
શાળા અને કોલેજમાં પણ પાણી બચવાની ટેવ પાડવી જોઈએ.
હા વિદ્યાર્થીઓ એ પાણી પીધા પછી નળ ખુલ્લો ન રાખો પાણી સાથે રમવું નહિં. અને મિત્રોને પણ પાણી બચાવવાનું કેહેવું જોઈએ. આવી નાની નાની ટેવો જવાબદાર નાગરિક બનાવે છે.
સાચી વાત ઘણી વખત લોકો ગાડી કે આંગણું ધોવા માટે પણ ખૂબ પાાની વાપરે છે.
હા એ પણ પાણીનો ભગાડ છે. જરૂર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ જ્યાં શક્ય હોય ત્યાં ડૉલ અને મગનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ એજ સાચી બચત છે.
હા. મને લાગે છે કે પાણી બચાવો એટલે માત્ર આજનો નહીં. આવ તી પેઢીનો પણ વિચાર કરવું
એકદમ સાચું. આપણે આજે પાણી બચાવીશું તો આવતીકાલે આપણા બાળકો ને આવનારી પેઢીને કામ આવશે. કુદરતી ભેટને સાચવવી એ આપણી નૈતિક જવાબદારી છે.
સાચી રાત પાણીનો બગાડ રોકવા માટે સરકાર પણ ઘણા પ્રયાસ પ્રયાસો કરે છે. શું તને આ વસ્તુ ખબર છે.
હા ખબર છે. સરકાર તળાવો બનાવે છે ચેકડેમ બનાવે છે. વરસાદી પાણીના સંગ્રહ ને પ્રોત્સાહન આપે છે. અને જાગૃતિ અભિયાન પણ ચલાવે છે પરંતુ સરકારના પ્રયત્નો ત્યારે. સફળ થાય છે જ્યારે લો સામાન્ય લોકો પણ તેના સહભાગી બને છે.
સાચી વાત. એટલે પાની બચાવવાની જવાબદારી માત્ર સરકારની નથી આપણી પણ છે.
ચોક્કસ આણી પ્રક્રુતિની અમૂલ્ય ભેટ છે. જો આપણે દરેક પન મહત્વ સમજીશું. તો ભવિષ્યમાં પાણીની અથત જેવી મોટી સમસ્યા નો સામનો કરવો પડશે નહીં.
આજે વાત કરતા કરતા મને સમજાયું કે પાનીનો. દરેક ટીપો ખરેખર જીવન જેટલો કિમતી છે.
હા ચાલો. આપણે જો મળીને સંકલ્પ કરીએ કે પાણી નું બગાડ નહી કરીએ. વરસાદી પાણી નો સંગ્રહ કરીશું અને બીજાને પણ પાણી બચાવવા માટે પ્રેરિત કરીેશું.
આજે ઉનાળામાં પાનીની તંગી ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્રીમાં પણ ઘણી વખત પાની માટે લાંબી લાઈનો જોવા મળે છે
આ ખરેખર ગંભીર સમસ્યા છે ઘણા ગામો અને શહેરોમાં લોકોને પીવાના પાણી માટે ઘણા કિલોમીટર સુધી જવું પડે છે. કેટલીક જગ્યાએ તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આ પરિસ્થિતિ આપણને છે કે પાણીનું દરેક ટીપું ખૂબ કિંમતી છે. અને તેનો બગાડ ક્યારેય ન કરવો જોઈએ હાલમાં વધારે વધારે પડતા વરસાદના કારણે વધારે પાણી ભરાય છે અને થોડા સમય પહેલા જયારે વરસાદ નહોતો પડતો, ત્યારે દરિયાના પાણી પાછા ખસી ગયા હતા જમીનમાં જમીનમાં પાણીનું સ્તર પાછું ખસી ગયું તું જેના કારણે બોરનું પાણી પણ પાછું ખેંચાઈ ગયું હતું. તેથી લોકોને ટેન્કર મંગાવીને પોતાના ટકામાં ખાલી કરાવ્યું પડતી હતી ત્યારે લોકોને પાણીનું પાણીની કિંમત સમજાઈ હશે
સાચી વાત આપને નળ ખોલીએ એટલે કે તરત પાની આવી જાય છે એટલે કદાચ તેનું મૂલ્ય સમજાતું નથી. આપણને શું સાચી વાત ને?
સાચી વાત છે જે વસ્તુ સરળતાથી મળે એનું મહત્વ ઘણી વાર ઓછું લાગે છે પરંતુ પાણી બનાવવા માટે કોઈ કારખાનું નથી તે કુદરત ની અમૂલ્ય ભેટ છે જો વરસાદ ઓછો પડે અથવા પાણીના સ્ત્રોતો સુકાઈ જાય તો માણસ ગમે તેટલો પૈસાદાર હોય ને તો પણ પાણી વગર જીવી શકતો નથી
સાચી વાત એટલે પાણીનો બગાડ કરવો એટલે કુદરતની ભેટ નો અનાદર કરવો સાચું
બિલકુલ સાચું બિલકુલ પાણીનો યોગ્ય ઉપયોગ કરવો એ કુદરત પ્રત્યેનો આદર છે. આપણે જેટલું જરૂરી હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ. નળ લીક થતો હોય તો તરત જ રી પે કરાવવો જોઈએ અને પાણી વહેતું હોય તો તેને જોઈને ચૂપ ન રહેવું જોઈએ.
સાચી વાત આજથી આજથી હું પણ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ.
હ તમને કદી પાણી પાણી પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે?
હા ઘણી વખત કર્યો છે.
હા ખુબ સરસ મને તમારી સાથે વાત કરીને આનંદ થયો.
મને પણ આભા
આભાર